હલો
હા બોલું કેમ
હા હર્ષભાઈ એમ કેવું બોલો હશે તમે હ છો ઘ બાર ક હો
કા અં બહાર ગુ તમે શું કરો
કાઈ નઈ ભાઈ હ જોબ માટે મે તને પૂછવા હતો તમે વાપીમાં જ જોબ કરો ને
હા વાપી માં જોપ બોલ ને શુ થી યુ
ના જોરવા બોલશો તમારો અવાજ બરાબર નથી આવતો
એમ કેમું બોલો ને શું થું વાપી જ જોબ કરું છું મેં
હ વાપી માં તમે કઈ જગ્યાએ કરો છો જોપ
તાપીમાં આપડે તાર રસ્તા જોયલા
ના નની જોયેલું
સ્ટેશન વાપી નુ
હા એ જોય લો
બસિઝમજી ચા ચાળ ને આપ સમથિંગ
દો દોઢ બે કિલોમીટર હશે
અચ્છા એવું છે
હા
તો તમે પછી અપડાઉન કરો કે પછી બસતા આવે એ લોકોની
ના નાં આપડ અપડાઉન કરો સવારે ઉઠું ટ્રેનમાં જવાનું ટ્રેનમાં આવવાનું
કેટલા વાગે ઊઠો તમે સવારે?
આરોગ્ય પહોચવાનું હોય તો અમારે સડા પાંચે ઉઠવા પડે મારે.
સાડા પાંચ વાગે એમ.
હમ્મ.
તો તમે સવારે ઉઠો પછી તમે ટ્રેનમાં જાઓ, બસ માં જાઓ કે રિક્ષા કે પછી તમારી વેહીકલ લઈને જાવ?
ટ્રેનમાં જામ ટ્રેનમાં.
કઈ ટ્રેન હોય તમારે સવારની કેટલા વાગાની હોય?
એજ છ વાગે ફ્લાઇંગ રાની.
હા એવું છે તો તમે કઈ ટ્રેન એટલે મતલબ કે રિઝર્વેશન કરાવ કે તમારો પાસ હોય કે પછી
પાસ જ કરવા પડેને રિઝર્વેશન થોડી કરાવાય.
મતલબ કે ટિકિટ બિકિટ તમે કરાવતા હોયને એટલે મારથી ભૂલમાં રિઝર્વેશન બોલાય ગીયુ ટિકિટ કરાવતા હોય તમેતો સાદી એક દિવસની કરાવે કે?
ની ની લી આપ પાસ કરે મહિનો પાસમાં ટિકિટ આવી જાય હું ટેન્શન ની આપવાનું કોઈ ટી સી પકડે. ચલે ભાઈ જો અમારો અમારો પાસ છે અમારા મહિના નો પાસ છે મારો.
અચ્છા, બરાબર દાયરેક સ્ટેશન પર જ ઉતારે કે પછી તમે અગાડી બીજા મતલબ વાપીના સ્ટેશન પર ઉતારે કે પછી અગાડી બીજું બીજા કોઈ સ્ટેશન પર ઉતારે તમારે પછી અલગથી બીજું ટ્રાવેલ તો તમારે ની કરવા પડે ને એમ પૂછુ.
વાપી સ્ટેશન જાય ને ત્યા બસ સોરી ટ્રેન વાપી તો ઉતાર દેય
તા થી રિક્ષા કરવા પડે, ચાર રસ્તાની.
અચ્છા, તો તમે પછી કઈ મતલબ જોબ શું છે તમારી ટાઈમિંગ શું છે તાનું?
કઈ ની મારો ટાઈમિંગ જોબનો આઠથી પાંચ.
આઠથી પાંચ?
હમ્મ.
ને તમારું તા કામ શું હોય મતલબ કે તમે કઈ પોસ્ટ પર છો?
એમા એક્યુરટ લેબ છે એમાં છે ને દવાની બધી મોટી મોટી કં મેરીજ છે, યુ એસ બી છે ઓલિવત કંપનીમાં છે ને દવા બને ને તેની વેલીસીટી કરવા જવાનું હોય મારે. જે એટલું તાપમાન કેટલા તાપમાનમાં દવા રાખે ને તે બધું ચેકિંગ કરવા જવાનું હોય.
અચ્છા, એટલે તમે એના માટે હા, અપ્લાય કરેલું કે પછી તમને એને ઓફર કરી જોબ?
ના મેં ઓનલાઈન અપ્લાય કરીયુ ફોર્મ.
તો તમે પછી ત તમે જાઓ તો ટીફીને હું તમે કેન્ટીન એ લોકો પ્રોવાઈડ કરે કે પછી તમારું પોતાનું અલગથી લઈને જાય ટિફિન?
લઈને જાય અમ લોકો ખાવાનું.
એમાં એવું કઈ ગ્રેજ્યુએશન એવું કઈ જોયું કે કે હમણાં અથવા મારું ગ્રેજ્યુએશન પટેલું છે એટલે મેં એ માટે તમને પૂછું કે તમે જતા છો વાપીમાં તો મને બી કઈ જોબ મળી જાય. મે બી બી એ કયરું છે એટલે.
એમા તો ટ્વેલ્થ પાસ હોય તો બી ચાલી જાય તો.
ટ્વેલ્થ પાસમાં બી મળી જાય?
હા.
એમાં સન્ડે વીકેન્ડને એવુ કઈ રજા હોય?
સન્ડે તો રજાની હોય પણ તમે જે સન્ડે ભરેને તે તમારે બીજા એડજેસ્ટ કરી શકો અમારી.
અચ્છા એવું છે ને સન્ડે બી એ ટાઈમ રશે હેને આઠ થી પાંચ?
હા.
ને નવા હોય તેને મળી જાય જોબ, કે પછી એક્સપિરિયન્સ માંગે એ લોકો તો જ મળે જોબ?
ના ના મળ જાઈને એ લોકો ટ્રેનિંગ આપે ને એ લોકો એક મહિનાની
ટ્રેનિંગ આપે તો એ લોકો ફંડ પ્રોવાઈડ કરે આપણને, પૈસા આપે આપણને ટ્રેનિંગ કરે તો?
હા આપેજને, સેલેરી મળે ને ટ્રેનિંગની ભી આપણે
અચ્છા અને તમે ટ્રાવેલ એક્સપેન્સને આપે એ લોકો?
ના ટ્રાવેલ એક્સપેન્સ તો ની આપે અમને
એટલે તમને, પેલું સેલેરી માંથીજ તમારે બધું કરવાનું હને આવા જોવાનું બધું, ખાવાનું બી બધું અહ તો નવારે મળી જાય જોબ ત્યાં ફેશર ને?
મળી જાયને આરામથી.
ને યુનિફોર્મ એવું ક ટાઈપ આવે એ લોકોનો કે એટલે લોકલ કપડા આપડે પેન્ટ શર્ટ એવું કઈ પહેરીને ને પછી તમારા સેલરી કેટલી હોય એ ફેસર ને?
મેં બી પ્રેશર છું, તો મારી સેલેરી ચૌદ હજાર છે હમણાં
સોળ હજાર એ પછી ચૌદ હજાર સોરી, ઇન્ક્ર્રીમેન્ટ થાય પછી કે પછી કેટલો ટાઈમ લાગે ઇન્ક્રીમેન્ટમાં?
ઇન્ક્રીમેન્ટ તો આપડા ભાઈ તો આપડા વર્ક પર ડિપેન્ડ છે, એ લોકોને આપડુ વર્ક સારું લાગ્યું તો જલ્દીથી ઇન્ક્રીમેન્ટ થઈ શકે આપડે
હમ્મ.
તો તમે પછી અપડાઉન કરો, તમે થાકી ની જાય? કારણકે મારા પર્સનલ એક્સપિરિયન્સ હિસાબથી મને તો અપડાઉન બહ દૂર લાગે એમ સવારે ઉઠવાનું
હા, તો વાત તમે સારી, પણ શું કરીએ કરવા પડે
બરાબર છે. તો તમે પછી ઘરે એકલા જ છો, કે મમ્મી પપ્પા સાથે મતલબ કે ઘરે તમારો ભાઈ બહેન એવું કોઈ છે, ઘરે?
ના અમારી બે બેન છે, તેને એક ના તો મેરેજ થયેલા છે, એક ઘરે જ છે ને હું એકલૉજ છે મમ્મી
હ
મમ્મી છે, મમ્મી મમ્મી ને ક કશે મોકલાવતો નથી મેં
હમ્મ.
તમે, તમે શું કરો?
મેં અમના હાલમાં જસ્ટ આ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું, તો મારા ફ્રેન્ડએ તમારો નંબર આપ્યો મે તમને ફોન કરીયો, હા કાર્તિક કરીને
અચ્છા અચ્છા બરાબર છે.
હમ્મ, તમે ઓળખો કાર્તિકને?
હા, મેં વાતચીત કૈરી કે મારો એક દોસ્તાર છે એમ કરીને કરીને કે અમમે જોડે કોન્ટેક એમને કોન્ટેક્ટમાં કોન્ટેક્ટ થયલો મારો
અચ્છા એવું છે, હિરેન એટલે પે અબ્રમાં રેહ સાળમાં રેહ એ હિરેન
આપડે ધારાનગર જોયું, ધારાનગર
હા યાદ આયુ, યાદ આયુ
હા, એમને એમનો નંબર કોને આપ્યો તો.
અચ્છા એટલે મતલબ કે તમે કેટલા ટાઈમથી જોબ કરો ત્યાં તમે વાપીમાં?
કે મને ખાસા બે મહિના થયા ખાલી મને
બે મહિનાથી તો ત તમને ફાવે છેમ કે પછી એ તમેમ તમે એમ એવું કહી શકો કે તમે બી તો આ બીજા કોઈને એમ કહી શકે કે તમે બી અહીં જોડાઈ જાઓ સાથે કામ કરો એવું. કામ છે ને અમ સારું છે કે નથી એમ એટલે બીજા
મ કે એ જે ફિલ્ડમાં હું ગયો છ ને તે ફિલ્ડ છે ને એકલી ડિપ્લોમા આઈટીઆઈ વની ફિલ્ડ છે. એટલે કામ તો મનમાં જ ફાવતું નથી મનમાં
તો તમને પછી ટ્વેલ્થ માં કેવી રીતે મળી ગય પાસમાં
તું ત મહારષ્ર જરૂર હતીતાા કે ત એવ કારણ કે ત્યાં એવું છે કે ત્યાં કોઈ માસ શીખવા નથી કરવું. કો તાકી ન નાા એટલે એને કોઈ અમને લઈ લીધા કે અમે પ્રસર છે.
ચલે એવું છેલે આગળ જતા પછ કઈ થયું કે ડિપ્લોમા નથી તમે ક જોોપ પછ કાઢી તો ન ચેકિંગ વેકિંગ સર્વે વર્વે આવે તો
ખ બર નવા
એટલે બોન્ડ એવું કઈ એ લોકોનું ફિક્સ એમ વર્સ લીને તમે કાઢેને એવું કઈ બોન્ડ આવેે લોકો કોન્ટ્રક્ટ કોન્ટ્રાક્ટ બેઝ છે.
ના ના કોન્ટ્રાક્ટ બેસમાં ફર્સ્ટ પાર્ટીનું જ છે મારું હમ
સારું છે પશે હું જોબ કરવા માટે ના નથી પડતો મારેથી કરવું છે પણ એટલે તમે ત્યાં કોઈ તમારે ત ઓળખતા હોય તો વાત કરજો હ તમને ા મા મોકલી દઈશ ડિગ્રી પણ દેવ ગિનભાઈ દેસાાઈજી
અચ્છા દેવ દેસે ત્યારે મુંબઈ તમારે તમાર રેમો ક્યાં
હા હલ્ાર
અચ્છા અચ્છા તમે શું ભ બાર માં છી તો હ તમારી મતલબ
કોમર્સ કોમર્સ પું બીબી એ
અછા ઓ સરીધએ ઓકે ઓકે ઘની ઉમર મે સર ને વાત કરી છે ત ત
ઓકે સા એવું ત સર નો તમારા સર સાથે તમારા સર ક્યાં ક મતલબ કે વાપકી જ રહી ગ પછી એ વચછડા જ આવે
નઈ વલસણ ના છપરામા સાઈડ ના
સ છેા બીજું પછી તમનેમ સવારે કેટલા આવગ તમે ઉઠી જાય બરાબર તો પછી રાતનાજે તમે પાંચ વાગ્યા આવ તો પછી તમે વલસાડ આવીને પછી કેવી રીતે જાઓ પછી રિક્ષામાં કે પછી કોઈ લેવા આવે ખ
સ્ટેશન ની ઘર નજીક જ છે મળ ચાલતાાલવા નીકળ જમાં તો હા
સારું છે તો પછી તમારું જવાબ હવે મળી ગઈ છે તમને વગ એટલે સારું કેહેવાય માહિતી
અહં જોબમાં કઈ મજા નથી તો શું કરવાનું ભવે
અ્યારે તમે રજા છે.
મરી છેમે મારે
હા હમં વરસાદ પડે્યો એટલે રજા હશે
હ મ તાલશે ન મ્લે
બરાબર તો તમારે અહીંયા પાણી જેવું હતું ભરાયવું કે નહી ભરાયું મારે અહીયાં તો બિલ્ડિંગમાં રહેલા અમને તો વાંધો નહી આવે જયારે ખાસ.
અચ્છા અચ્છા બરાબર છે બરાબર છે.
અચ્છા તો સારું વાંધો નહી તો હું તમને ફોન કરીશ બાયોડેટા મોકલી દઉ તમને અત્યારે તમે મારી વાત કરી લીજો ગાડી સાબ સાથે
ઓકે ચાલો નને ભાઈ કઈ વાંધો નહીં.
હા થેન્ક યુ સો મચ બ્રો.
ઓકે ઓકે ચલો